કેમ છો, બેન?
હું મજામાં છું, તમે કેમ છો?
શું તમને મારુ અવાજ આવે છે?
હા આવે છે, ને તમને મારો અવાજ નથી જ જા તુ કે.
હા હા આવે છે, ને કેમ છો બેન.
હું સારું છું, તમે કેમ છો.
હું પણ મજામાં છું, તો આજે આપણે સમય વ્યવસ્થાપન ઉપર વાત કરીશું તો સમય વ્યવસ્થાપન એ આપણા માટે અને આજના યુથ માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે સમય વ્યવસ્થાપન જીવનમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ કળા છે, સમયનું યોગ્ય આયોજન કરવાથી માણસ પોતાના કામ સમયસર પૂર્ણ કરી શકે છે, અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે, જે વ્યક્તિ સમયનું મૂલ્ય સમજે છે, તે દરેક ક્ષેત્ર શેત્રમાં આગળ વધી શકે છે, સમય એકવાર પસાર થઈ જાય પછી પાછો આવતો નથી, તેથી તેનો સદઉયોગ કરવો જરૂરી છે, વિદ્યાર્થીઓ સમય વ્યવસ્થા પણન ખાસ જરૂરી છે, જો વિદ્યાર્થી અભ્યાસ રમત ગમત અને આરામ માટે યોગ્ય સમય નક્કી કરે તો તે શારીરિક અને માનસિક રીતે વ્યવસ્થ રહી શકે છે, સમયપત્રક બનાવવાથી કામમાં નિયમિતતા આવે છે, અને તણાવ ઓછો થાય છે, સમય વ્યવસ્થાપનથી જીવનમાં શિસ્ત અને આત્મવિશ્વાસ વધે છે, જે લોકો સમયનું પાલન કરે છે, તેઓ સમાજમાં સન્માન મેળવે છે, સમયનો બગાડ આળસ અને નિષ્ફળતાનું કારણ બને છે, તેથી દરેક વ્યક્તિએ સમયનું મહત્વ ત્વ સમજીને તેનું યોગ્ય આયોજન કરવું જોઈએ, સમય નું આયોજન કેવી રીતે કરવું તો સવારે ઉઠ્યા પહેલા જ આપણને એક નોટ લેવો કે જેમાં આપણને દિવસ પૂરતું શું શું કરવાનું છે, એ એ નોટમાં લખ લખવું તો આપણું સમય વ્યવસ્થા વ્યવસ્થાપન સરળતાથી બની શકે છે, આજના ઝડપી જીવનમાં સમય વ્યવસ્થાપન સફળતાની ચાવી માનવામાં આવે છે, દરેક વ્યક્તિ પાસે દિવસના સમાન ચા ચોવીસ કલાક હોય છે. પરંતુ જે વ્યક્તિ સમયનો યોગ્ય ઉપયોગ કરે છે, તે જ જીવનમાં આગળ વધી શકે છે, સમયનું આયોજન કરવાથી કામ સરળ બને છે, અને ગભરાટ ઓછો થાય છે, સમય વ્યવસ્થા પણ માત્ર કામ પૂરતું નથી. પરંતુ જીવનમાં સંતુલન જાળવવા માટે પણ જરૂરી છે, પરિવાર, અભ્યાસ, નોકરી, અને આરામ, માટે અલગ સમય ફાળવવાથી જીવન વધુ સુખમય બને છે, નિયમિતતા અને સમયપલન માણસને જવાબદાર અને શિસ્તબદ્ધ બનાવે છે, આધુનિક યુગમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા સમયનો મોટો બગાડ કરે છે, તેથી વ્યક્તિએ પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરીને જરૂરી કામને પહેલા પૂર્ણ કરવું જોઈએ, નાના લક્ષ બનાવીને કાર્ય કરવાથી સફળતા સરળ બને છે, સમય ન સદ ઉપયોગ કરનાર વ્યક્તિ જીવનમાં આત્મવિશ્વાસ અને પ્રગતિ બંને મેળવે છે, મહાન લોકોના જીવનમાં પણ સમય પાલન ન વિશેષ મહત્વ રહ્યો છે, તેથી આપણે દરેક ક્ષણ નું મૂલ્ય સમજીને સમય નું યોગ્ય આયોજન કરવું જરૂરી છે, હા સમય એ જીવનની સૌથી કિંમતી સંપત્તિ છે, પૈસા ગુમાવ્યા પછી ફરી મેળવી શકાય છે. અથવા આપણે ગુમાવેલો પૈસા આ સમય ક્યારેક પાછો મળતો નથી, તેથી સમયનો સદઉયોગ કરવો દરેક વ્યક્તિ માટે જરૂરી છે, સમયનું યોગ્ય આયોજન જીવનને સરળ સુવ્યવસ્થિત અને સફળ બનાવે છે. સમય વ્યવસ્થાપનથી માણસ પોતાના લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી શકે છે, જો આપણે દિવસની શરૂઆતમાં કામોની યાદી બનાવવીની પ્રાથમિકતા નક્કી કરીએ તો સમયનો બગાડ ઓછો થાય છે, નિયમિત જીવનશૈલી માણસને વધુ કાર્યક્ષમ બનાવે છે, એટલા માટે સમયનું વ્યવસ્થાપન સફળ અને સુખમય જીવન માટે અનિવાર્ય છે, દરેક વ્યક્તિએ સમયનું મૂલ્ય સમજીને તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, કારણ કે સ સમય જ જીવનને સાચી દિશા આપે છે, તો હું તો સમય વ્યવસ્થાપન માટે આ વિચારું છું. તો મને તમારા મંતવ્યો બતાવો કે તમે સમય વ્યવસ્થાપન માટે શું વિચારો છો, અને સમયને બચાવવા માટે તો તમે કયા કયા પગલાંઓ લેવો છો.
હા હ હવે તમને બતાવ સમય વ્યવસ્થાપન એટલે આપણા દિવસ ના સમયમાં યોગ્ય રીતે આયોજિત કરી કામો પૂર્ણ કરવાની કળા છે, જો આપણે સમય નું સારો ઉપયોગ કરી કરીએ તો જીવન વધુ સરલ અને સફળ બની શકે છે. સમય વ્યવસ્થાપન નું પ્રથમ પગલું છે, આ આ યો આ યોજના દિવસની શુંરૂઆતમાં આપણા કામોનું યે આ યાદી બના બનાવી જોઈ જોઈએ ક્યા કામ મહા મહત્વના છે, અને ક્યા કામ પહેલા કરવું જોઈએ, એ નક્કી કરવાથી સમય બચી શકે છે, આ આથી આપણે અનાવશ્યક કામ સમય બગાડવા બગાડતા નથી, બીજું મહત્વ છે, કે પ્રાથ પ્રાથમિકતા નક્કી કરવું દરેક કામ સમાન મહત્વ મહત્વનું નથી હોતું, સૌથી મહત્વ મહત્વનું અને તાત્કાલિક કામો પહેલા પૂર્ણ કરવા જરૂરી છે, આ રીતે કામ સરળતા પૂર્ણ થાય છે, અને તણાવ પણ ઓછો થાય છે, સમયનું યોગ્ય વિ વિતરણ પણ ખૂબ જ જરૂરી છે, દરેક કામ માટે ચો ક્કસ સમય નક્કી કરવું જોઈએ, જો આપણે સમય મર્યાદામાં કામ કામ પૂર્ણ કરવાનું આદત પાડીએ તો કાર્યક્ષ્મતા વધે છે, વિ વિરામ લેવું પણ જરૂરી છે, સતત કામ કર કરતા રહેવા રહેવાથી થાક થાક લાગે છે, અને ધ્યાન ભંગ થાય છે, થોડો વિરામ લેવાથી મન તાજું રહે છે, અને કામમાં ફરી ઉત્સાહ આવે છે, આજના સમયમાં મો મોબાઈલ અને સો સોશિયલ મીડિયા સમય બગાડતા આ બગાડવા માટે કારણે છે, તેથી જરૂરી છે, કે આપણા તેને આ નિયંત્રણમાં રાખી અને ફક્ત જ જરૂરી સમય જ તેનો ઉપયોગ કરીએ. સમય વ્યવસ્થાપનની આપણે આપણા લ લક્ષ્યો સરળતાથી પ્રાપ્ત કરી શકે છે તે આપણને સિઘ્ સિ્ધત જવાબદારી અને સફળ બનાવે છે જો આ આપણે સમય સમયની કિંમત અ સમજીએ સમજીએ અને તેનો યોગ્ય ઉપયોગ કરીએ તો જીવનમાં પ્રગતિ નિશ્ચિત છે. સમય વ્યવસ્થાપન જીવનમાં સફળતા મેળવે માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો આપણે સમયનું યોગ્ય આયોજન કરી કરીએ તો ઓછા સમયમાં વધુ કામ કરી શકે છે. કરી શકી છીએ આજના ઝડપ જીવનમાં દરેક વ્યક્તિ મા કે સમયનું મહત્વ વધી ગયું છે સમયનું સંચાલન કરવાથી આપણા આપણામાં શીર્ષક આવે છે જ્યારે આપણા સમય સમયસર કામ પૂર્ણ કર કરીએ છીએ ત્યારે આપણે આ આત્મવિશ્વાસ પણ વધે છે. સમ સમયસર કામ કર કરવાના વ્યક્તિનો લોકો વિશ્વાસ સંપૂર્ણ જુએ છે અને તેનો પ્રતિષ્ઠા વધે છે સમય સમયનો યોગ્ય ઉપયોગ ન કરવાવામાં આવે તો તે ફરી પાછો મળ મળતો નથી. ગુમાવેલા સમય ક્યારે પાછું નથી આવતો તેથી દરેક છણ નુ મહત્વ મહત્વ સમજો સમજી સમજીએ. જ્યાં નાના-નાના, નાના કામો કામોને ટાળવા રહેવાનું બદકો પરંતુ, પૂર્ણ કરવાનો આદત બનાવો જ્યારે લક્ષ્ય નક્કી કરવું, પણ સમય વ્યવસ્થાપનમાં મદદ રૂપ છે જ્યારે આપણ આપનો સ્પષ્ટ લક્ષ્ય હોય છે. ત્યારે આપણે સમય બગાડવા નથી અને સીધા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, હવે તમે બતાવો કે સમયનું બચત કરવા એ જરૂરી છે કે તે સમયમાં અમને જે પોતાનું કામ છે એ કરવું જરૂરી છે.
ના સમયનું વ્યવસ્થાપન જે પ્રમાણે આપણે કર્યું હોય તે જ પ્રમાણે આપણે તેનો ઉપયોગ કરવો જરૂરી છે. સમયનું વ્યવસ્થાપન આપણે પહેલાંથી જ કરવું નિશ્ચિત છે ત્યારે જ આપણે તે સમય પ્રમાણે કોઈપણ કાર્ય કરી શકીએ છીએ. સમયનું વ્યવસ્થાપન એ આજના સમયમાં ખૂબ જ જરૂરી છે જ્યારે આપણને નાના નાના કામો કરવો હોય તો એના માટે પણ આપણે કોઈ સમય નિશ્ચિત કરવો જરૂરી છે પણ હાલ આજના સમયમાં સોશિયલ મીડિયાના કારણે લોકો પોતાનો કિંમતી સમય આ મોબાઈલ અને સોશિયલ મીડિયા ઉપર જ કાઢી દે છે, જેના કારણે તેમનું સમયનું કોઈ ભાન જ નથી રહેતું અને તેમના કલાકોને કલાકો આમાં જ જતા રહે તો એના માટે સમયનું વ્યવસ્થાપન કરવું ખૂબ જ જરૂરી છે સમયનું જેટલું બને તેટલું સારી રીતે આપણને યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, તેવી જ રીતે ફક્ત વિદ્યાર્થી જીવનમાં જ નહીં પણ યુવાનોના જીવનમાં પણ સમયનું વધારે મહત્ત્વ છે, કારણકે ફક્ત વિદ્યાર્થીએ જ નહીં સમયનું વ્યવસ્થાપન કરવું જોઈએ. ભણવાની કોઈ ઉંમર નથી હોતી, એટલા માટે યુવાનોને પણ પોતાનો સમયનો સદઉપયોગ કરવો જરૂરી છે, તો આજે જે આપ આપણે સમય વ્યવસ્થાપન વિશે વાતો કરી તો એ વાતોથી આપ આપડે બંનેને ખૂબજ વધારે અહ વિગતો સમજ પડી હશે. કંઈક વિગતો તમે સમજાવી અને કંઈક વિગતોએ મેં સમજાવી તો એના કારણે આપડે બંનેને એના વિશે ખૂબજ વધારે સમજણ પડી છે, તો એના માટે હું આપનો આભાર કહેવા માગું છું કે તમે તમારો સમય કાઢીને મને સમય વ્યવસ્થાપન વિશે તમારી મંતવ્યો શેર કરવી, તો એના માટે હું આપનો આભાર કહેવા માગું છું.